બોલો તમે?
હલો સર.
હા જસવંતભાઈ તમને હું છ વાત કરતો હતો હું તમને એવી વાત વિશે તમને જણાવું?
હા.
જેમકે આ આની અંદર એવો એવો ખળ આવેલું છે ખળ એવું આવેલું છે જેમકે. નીંદણ નીંદણ એવું આવેલું છે જેમ કે આપણે જે મગફળી હોય મગફળીનું શોષણ કરતું હોય છે. જે નીંદણના મૂળ હોય છે એ મગફળીના મૂળની અંદર જતા રહે. તો પછી મગફળી બેહવાનો ચાન્સ ઘટી જતો હોય છે ખાટી વાત કે ખોટી વાત?
હા સાચું સર. મગફળીમાં મગફળીમાં ખૂબ જ ખોડ થાય છે.
હા ખોડ તો ખૂબ જ થાય તો
તમને ઘણા પ્રકાર ન અલગ અલગ ખડ જોવા મળે છે.
હા અલગ અલગ પ્રકાર હટેડો છે.
જેમ કે હાટેડો છે પછી બારમાસી.
બાર માસી
કતુરા ન ફૂલ જોવા મળતું હોય છે સર
આ લીમડા જેવો હોય છે પણ હોય છે.
હા.
હા.
સૌથી વધારે સર શિયાળ ક શિયાળ
હા.
તે ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે, સર,
હા એમાં એવુંશ હોય છે જેમ કે, પોષણ થતું હોય છે, જેમકે મગફળીનું અટકાવતું હોય છે. મગફળીનું ઉત્પાદન કરવા માટે જેમ કે આપણેે જે ખેડૂત છીએ, અલગ અલગ દવાનો ઉપયોગ કરતા હોય છે પછી જેમ કે, અલગ અલગ પ્રકારનું જે આપડે ખાતર વાપરતા હોય છે ડીએપી છે, હમ પોઝિટિવ સાયન્સ છે એવ બંધ અગ અલગ એ ખાતર આમતા હોય. એ ખાતર પણ યુજ કરતા હોય તો તેના વિશે તમે પણ થોડી બે માહિતી આપો તો તે એવું, સારું એવું તમને પ્રદર્શન જોવા મળે એટલે તમે થોડી માહિતી આપો, પ્રદર્શન વિશે જેવું પ્રદર્શન આપણે કરો તો આપડે સારું એવું થાય.
સર પ્રદુષણ તો
આપડા દેશનું થાય રુ છે એટલું તો પેલો ધુમાડો ઉડે ને ખબર છે? ધુવાડાના લીધે પ્રદર્શન થાય.
જોવા મળતું હોય છે, સર ઘણી બધી ફેક્ટરીઓ ચાલે છે જેના કારણે, અ તેમાં ખુબ જ મોટા ધુમાડા નીકળતા હોય છે.
હા.
જેના કારણે સર પ્રદુષણ થાય છે. ઘણી વાર પ્લાસ્ટ
હા બોલો બોલો. બોલો બોલો તમે બોલીએ રો.
પ્લાસ્ટિક છે જેમ કે જે એક જ જગ્યાએ લોકો જ્યાં ત્યાં નાખી દે. જેના કારણે પ્રદુષણ જોવા મળતું હોય છે.
હા બાત તો હાસી હો ચોક્કસ હો ટકા.
પછે ઘણા એ કારણ છે જ્યારે ફેક્ટરી ચાલુ હોય છે કોઈ સાધન ઘણા બધા એવા સાધન છે જેમાંથી ધુમાડો નિકળતો હોય છે સર.
હા વાત તો હાસી હો. ધુવાણા એકલા ઉડતા હોય છે કે હાહ લેવાનો નથી ટાઈમ હોતો, હાહ લેવાનો મરી મોણ મરી રે મરી.
હા એ વાત સાચી. તેના કારણે ખુબ જ પ્રોબ્લેમ અમુક ઘણી વાર શ્વાસ લોકોને નહી મળતો હોય જેના કારણે લોકો બાવડા મરી જતા હોય છે. અને નરકમાં જાતા હોય છે.
વાત ત હાસી. શવે સ્વર્ગમાં જ હોય છે કે નરક હોય.
ઘણા એવા લોકો છે નરકમાં પણ જતા હોય છે.
હા એમને એવા પૃથ્વી ઉપર એવા અલગ અલગ પ્રકારના પાપ કરેલા હોય છે. જેમ કે આપણે સાપ આવે, સાપ આવે તો પછી બાપડા ને કે મારી નાખવામાં આવતો એવું મારી નાખવામાં આવે બચાનોને પાપ થતો હોય છે. જેમ કે સાપ તો બચારો હવે શું કરે. હવે પેના નો બચારો હોય, મોય તો રહી રહી ને શું કરે મોય. મોય ર ર્યો હોય ને હવે બહાર નીકળે બાબડે બહાર નીકળે તો બાબડે ને કેક કેક કરીને મારીને, જેમ કે કેક કેક કરીને આપણે જે કુકડો આવતો હોય છે. કુકડાને મારી નાખવામાં આવતો હોય છે. જેમ કે, કુકડા
હા સર વાત સાચી.
હા એટલે જેમ કે આપડે અલગ પ્રકારનું એવું પાપ કરતા હોય છે. જેમ કે મનુષ્ય એવો જીવ છે કે જે કુકડાને પણ કેક કેક કેક, કેક કેક કરીને મારી નાખતો હોય છે. એવી રીત મારી નાખતા હોય છે કે જેમ કે બચારાઓને એને પણ જીવ આપડા જેવો જ હોય છે‌. એનાથી લોકોને પાપ થતો હોય છે પાપ એવો પ્રકાર નો થતો હોય છે એમ કે મતલબ તમે થોડી માહિતી આપ
હા સર ઘણા બધા એવા લોકો છે જે કૂતરાને ઘરે પણ રોટલો
તો તાર કરેજા વાત.
અહીંયા ધોકા પણ મારતા હોય છે.
આ ઓમ મોહેડેર.
ઘણી વાર કૂતરા પાડા મરી પણ જતા હોય છે.
હા વાત સારી
કેમ કે સોડવાનું બાપ પણ રાખતા નઈ જેટલું પોતાના શરીરમાં જોર હોય એટલું કાઢી નાખતા હોય છે.
હા
બિચારા કૂતરા પણ એ ખાતા ખાતા જતા હોય છે.
બચા ને કૂતર ને સોડે
હા એ કૂતરા એ જમીન આપી છે તો એ પણ પાછું હાલવું નથી આવડે
હા હું તમને એમ કે હા જેમ કે મ ફલી અંદર એવા અલગ પ્રકારનું નીંધણ આવલું હોય હે નિંદણ આવેલું હોય એટલે મગફળીનું જે હોઈયા હોય છે એને એ થોડુંક પેલું પરફોર્મન્સ કરતા તેને અટકાવી લેવામાં આવે છે.
હમ્મ
હા તેથી આપડે જે મગફળીનું શોષણ થતું હોય છે તેને એમથી બચત કરત હોય છે જેવા ખોડ અલગ પ્રકારના એવા આવેલા હોય છે. જેમ કે નિંદ
બોલ
એ તો કંપની વાળા જાય એટલે જે અલગ જ પ્રકાર પછી આપડે જે ખાતર નાખીએ છીએ અલગ પ્ર એવું પેલું શોષણ થતું અટકું હોય છે જેમ કે હાલ એવો જમાનો આવી ગયો છે કે જેમ કે અલગ જ પ્રકારનું જે ખાતર નાખી નાખી ખાતર નાખીને પછી જે આપણે ઉત્પાદન લેતા હોઈએ છીએ જેમ કે તે આપણને અંદર ખોરાક પહેલા બટાકાવાની અંદર પણ એવું ડી એ પી જી ખાતર કવા પ્રકારનુ એવ આપડે નાખીએ તો એવું સારું એવું પ્રદર્શન મળતું હોય છે તમારું શું કેવું સા
સરે મારે એટલું કેવું છે કે સરે જેટલું થાય એટલું ખાતર ના નાખવું જોઈએ જેટલું પણ ખાતર નાખવામાં આવે છે યુરિયા ડી એ પી જે પણ ખાતર છે,
હા
એમાં જે પણ અળશિયા રહેલા છે તે મરી જતા હોય છે. જેના કારણે બિચારાની જીવ જતો રે જણા જણા અળશિયાનું
વાત તો હાસી તમારી હોએ હો ટકા એકસો એક કરોડ ટકા
દોઢસો ટકા સર વાત તો સાચી છે કારણ કે એ તે જમીન કોટ ઓછી રાખે છે અને તેના કારણે આપણે ખુબ જ ફોફા મોટા મોટા એક એક બે બે કિલોના બેહતા હોય છે.
હા જેમ કે આપડે જે આપડે જે ખેડૂત છીએ જેમ કે આપણે દવા નાખીએ તો જે અળસીયાઓ છે, અળસિયાને આપણે મારી નાખવાનું કરતા જેમ કે આપણે મારી નાખવાનું કરતા હોય જેથી કરીને એ અળસિયાની આપણે જે ખાતરથી મારવા ના જોઈએ જેમ કે આપણે જમીન પોચી રાખતા હોય છે. અળસિયા એવા પ્રકારના હોય છે જેમ કે જમીનની અંદર પોચી રાખતા હોઈએ જે ખેતી આપડે જે ખેડૂત ખેડીએ એના કરત મન સારી એવી ઉપર નીચે પ્રોસેસ કરતા હોય છે જેમ કે હા જે નીચે વાળી જમીન છે ઉપર આવે અને ઉપર વાળી નીચે જાય એવી રીતના જે પ્રોસેસ ચાલુ હોય છે એમને જે અલગ ફોક્ટની એવી કારુ કુદરતી રીતે આપ જે ખરી સારું એ ઉત્પાદન થતું હોય છે નઈ? પણ એ હાલ એવું હાલ એવું મનુષ્યને એવો દાડો આવી ગયો છે. જેમ કે ખાતર નાખીને પણ એને પૈસાની પડી રે એવી પૈસાની પડી રે વાત શું કરું.
હા વાત તો સાચી સર. શરીરની તો પડી નથી શરીરની જે થ હોય થ હોય પૈસા તો મળવા જ જોઈ એ.
હ વાતા હારી હો ટકા.
ભલે બીજા લોકો મરી જાય પણ પૈસા તો લેવા જરૂરી છે.
પૈસા લેવા જરૂર હમ.
પૈસાની વેલ્યુ થ મોડેશ ની વેલ્યુ નહીં.
હા વાત તો હાલી.
હા પૈસા હશે તો લેમ્બર ગિનિ આવશે, બાઈક આવશે. ઘર મળશે, ને પૈસાની હોય તો ભીખી નહી મળે.
વાત તો તમારી હોય હો ટકા હાંસી હો.
ને ભીખમાં તો આજે પૈસા રૂપિયા બે રૂપિયા મળે ને કે આજકાલ તો ચા ચા બેસી ની પણ પીએમ બની ગયા છે.
હા વાત તો હાચી. આપડે જે નરેન્દ્ર મોદી પણ ઉત્પદન લખેલું પેલું. હવે આપડે જે નરેન્દ્ર મોદીનું જે ઉદાહરણ લઈએ જેમ કે એ પેલા ચા વેચતો તો. ચા વેચતો તો પછી જેમ કે અલગ જ પ્રકાર ના એવો માણસ છે. એ માણસ એવો છે કે ચા વસીની પણીમ બની ગયો. પીએમ બન્યો એટલે એમ કે અલગ અગ પ્રકારનું જે આપડું ભારતની અંદર એવું અલગ અલગ રીતે શોષણ કરી નાખ એવું શોષણ કર્યું જેમ કે મોદી તો શું? કર્યું છે જિંદગીમ
મોદી પણ ચા વેચીને વડાપધાન બની ગયા છે.
હા એ વાત તો હાંસી હો.
એટલા ઘડી ગુજરાતમાં રહેલા ઘડી શું વિકાસ કર્યો છે શું વિકાસ કર્યો છે.
હમ એ વાત છો.
ગુજરાતમાં તો ખુબ વિકાસ કર્યો પછી અ પીએમ બન્યા.
વાત તો હાંસી.
પછી પોસ વરસ ખુબ વિકાસ કર્યો. વડી પોસ વરસ બાબડી જનતા એ લાયા.
વાત હાચી બિલકુલ વાત હાચી.
કોમ કરવાનું થોડું થોડું બંધ કર્યું ને એટલે વળી અ પોસ વરહ લાય તો ગતી કામ કરતા નહીં.
એ ગતુ કોમ કરતા નહી એના વિશે તમને હું માહિતી આલુ. જેમ કે એ રયા એ અલગ અલગ દેશની અંદર ફરતા હોય છે. બીજા દેશનો વિકાસ કેવો છે, આપડા દેશ નો કેવો છે એવું બધો વિકાસ એ રયા જોતા હોય છે. જે એયા પ્રકારના એ માણસ છે કે જેમ કે યાર મોદી જો ને મોદી એક વખત આપડ બધ આપ્યો તો નાની નાની છે ત્યાં આવ્યો તો.
હમ
ક્યાં એવો નાની એવો મારો બેટો મુરખ એવો બનીને આવ્યો. મોદી મોદીની તો વાત શું કરું. એવો વિમાનની, હેલિકોપ્ટર ને લઈને આવ્યો.
હમ
અને ઉપરથી ઉતરીને પડ્યો પોય.
હમ
પડ્યો એટલે એક તો એને તો પગ છોલઈ ગયો.
ઓહ!
પગ સોલાનો એટલે પછી તમને હું વાત છું, કર એન ત દવાખાના વાળ ત નંતર મારાટા યારા એ બીજા આપે આપણા જેવા ગરીબોનો દુંને એ એમની સાઈડ મીલી દીધા. એમને લઈ લીધા એનો કેસ બેસ પણના કાઢવામાં આવ્યો.
હવે તો હું આવી તો આપડે ભેદભાવ થતો હોય છે. જે અ ગરીબની અને જે. આપણેે જે અ દવા ખાનાની અંદર લેતા હોય છે. અને જે અમીર વ્યક્તિ આવે એને અલગ- અલગ પ્રકારનું જે એના કેસબેસ કાઢ્યા વગર પણ એને દવાખાનાની અંદર દાખલ કરી દેવામાં આવે છે. અને એમનું કામ જલ્દી કરવામાં આવે છે, જેથી કરીને જે એ એવું દર્શાવવામાં આવે કે જેમને કરોડપતિ અને ગરીબની અંદર આ બધો એવા ઘણા બધા ફાયદાઓ હોય છે. અને જે તફાવતો આ આવશે. જેમ કે ગરીબ લોકોને તો કોઈ બોલાતું નહીં, આ કોઈ આ પૂછતું નહીં. આતો કે ગરીબ છે. તમારું શું કેવું?
તો ગરીબમાં પેલા આપડા બેનો નંબર આવે સર.
વાત તો હાચી એકાદો એકદમ. ગરીબ ના હોત તો ફોન કરવા દાડા જના હોત.
હા હા ગરીબ હતા આ કોલ કરવાની જરૂર ના પડે સર. આપડું લેવર ખુબ જ નીચું થઇ ગયું છે. લેવર વધારે આપણે ધંધો કરવો પડશે તો ધંધો આપડે વિચારી રહ્યા છે, કે દુકાન ખોલી દે.
દુકાન ખોલતી હોય કો વાય જ પડાય.
પણ એવો લાગે સર દુકાળ ખોલવા માટે પૈસાની જરૂર પડે પૈસાએ નથી.
પૈસા એ નથી શેનાથી કરો તમે.
તો સર આટલા બધા પૈસા ચચી લાગશે સર. મજૂરીઓ જતા રહેશે પણ તે ટપ મારામ જતા રહેશે ગેમમાં.
ના હવે આપડે કો મોટું આપડે એવું આપડે. કે છે, ને કે બૂચ મારવું મોટું એવું આપડે જે. મોટું આપડે જે કરવો પડશે આપણેે ત્યારે આપણ જે સપનું છે, આપણે સપના એમને. પૂરો થવાનો નથી. ઈમાનદારીથી તો કોઈ દાણા સપનો પૂરો થવાનો નથી.
નતો સર કે આપ બેમાની કરના ચાતો હો સર આપ બેમાની કરવાની છે, સર.
હા એટલે જે ઈમાનદારી થી આપડે જે લોકો છે, એ ઈરાય હીરાય બિચારા ગરીબ ને ગરીબ, રહી જાય ને જેે ઈમાનદારી વગર જેને કોમ કરેલ છે, ને જે ઈમાનદારી રાખતા જ નહીં કોઈ જેમ કે જરેક ગાડી, ફરતા હોય છે, ફોર્ચ્યુનર છે, સ્કોર્પિયો છે, એ એવી ગાડીઓમાં ફરતા હોય છે. અને આપડે જો ઈમાનદારી કરી કરીને દઈ જતું હોય આપડે ગરીબ ને ગરીબ સર.
એ સર આપડે સાયકલ પર નસીબ નહીં?
હા?
તો આપડે સાયકલ પણ એ સાયકલ લઈને ફરતા હોય તો તો સાયકલ ને પંચરવાળા પંચર કરવા માટેમાં પણ આપડે પૈસા હોતા નહીં આપડે એટલી.
એટલે હું તને,
માનું ઘરે કેવી રીતે મળી ગયા છે, એ ખબર નહીં પડતી સર.
એઈજ ખબર નહીં કે કરેતો મા ચમચમ આલે છે, કે જો બટી ખા એટલા ગરીબ છે, એટલા ગરીબ એટલા બેરોજગાર થતું એ ઘરે ખાવાનું વઆલે છે. એ જેમ કે અમારે ત્યાં અંદર એક ચોપલાની લાઈન હેડલી છે લાઈ એ લાઈનથી લાઈન જાયસ ત્યાં નિસળ બાજુ એવા પ્રકારની લાઈન આવેલી છે જેમ કે તેની અંદર એવા એ એટલા વોલ્ટ નો ચાર્જિંગ નો એવો સાટકો આવે ને હડની તો મૃત મૃત્યુ થઈ જતું હોય છે અને જેમ કે પૈસાની પણ લાઈફ હોય છે એ પણ મ મોટી જતી હોય છે જેમકે એ એ વાયરા આપી અડીજને તો આપણે પૈસાન સ્વર્ગ ને બધું બધું આપડે હાજિર થઈ જાય
હા હા સર
એટલે મારે હવે હું ઓભલા માથે જ ચડેલો હશે એ આ ઉભો હશે એટલી વાર આ